બોલો ભાઈ બોલો
હે કિશન કેમ છે ભાઈ બસ કેમ છે કિશન
મજામાં છે તમને કેમ છે?
બસ મજામાં
હું હાલે
બસ શાંતિ છે. મોટા ભાઈ મેં બસ મેં એ માટે જ ફોન કર્યો હતો કે આબ મે એ માટે જ ફોન કર્યો હતો કે આ વખતે ઓક્ટોબર માં નવરાત્રી આવી રહી છે.
હમ્મ
એટલે કીધું લાવ અત્યાર થી ન જ આપડે બંને મળતું પ્લાનિંગ સેટ કરી લઈએ.
હા, બોલો બોલો ને આપ ક્યુ પ્લાનિંગ છે એમાં હું હોય
એમાં શું પ્લાનિંગ છેે
નવરાત્રીનો ન નવરાત્રી તો પ્લાન છે હો.
શું?
હઅ. અરે જોરદાર, તું એકદમ એડવાન્સ નીકળ્યો યાર. પણ વાત સાચી છે તારી. વાત સાચી શે. જે તારે છેેલ્લી ઘડીએ પસી પાસ અને કપજા માટે દોઢા-દોઢી થાય કઈના કરતા અત્યા શી જો વિચારી રાખું, સારું આ વર્ષે ક્યાં રમવા જવાનું પ્લાન છે?
આ વખતે મારા પેલા મોટા ગ્રાઉન જ પાસ લેવા છે, ત્યાં સિંગર પણ જોરદાર આવે છે અને ગરબા રમવાની મજા ત્યાં જ આવે છે, એ તારા ટ્રેડિશનલ કપડા ડીયુ, ચોણિયાનું વિચાર્યું કે નઈ?
આ વિચાર્યું તો ખરું હા, તે અઈયા મોલમાં ગયો તો ત્યા ચણિયા જોયા પહી કપડાં જોયા અહીયાં પસંદ ન હોય તો પહી દુકાને ગયા લેવા. બ્યાશી પાસ કર્યા તઈયાથી અમે પાસ કઢાવા ગયા. ન્યા જઈને પાસ્ટ પેલા
ઓનલાઈન કરતા ઈયા ઓનલાઈનમાં ફોલ વધારે થઈ ગયો એટલે એડવાન્સ ન્યા જઈન પાસ કઢાયવા.
બરોબર, એ બઉ સારું કામ કર્યું કેમ કે અત્યારે શું છે ત ઓનલાઈન ફ્રોડ બઉ વધી ગયા છે, એટલે આપડે કોઈ પણ આપડી પાસ ફોન આવે, એટલે ઓટીપી માંગે તો આપવાની નઈ અને કપડાની ખરીદી કેવી કયરી?
અરે જોરદાર કયરી ભાઈ.
બઉ શું લીધું?
હન, અરે કપડામાં ચ-ચણિયા લીધા, ચોળી લીધી મારી ઘરવાળી હાટુ. છોકરા માટે કપડાં લીધા
તઈ નાસ્તો કર્યો દુકાનથી આવીન પહી નાસ્તો કર્યો. તારે કઈ ઉતરે
બસ, અમે પણ ગયા તા શોપિંગ કરવા માટે
હમ.
તો પણ બધા એ લીધા ક-કપડા લઈ લે લઈ લીધા બધાઈના.
હમ.
તો મારા માટે મે છે ને ટ્રેડિશનલ કપડા લીધા છે, નવરાત્રીમાં આપડે જે પેરીએ ને
હાં
એ
સરસ, સરસ.
બે જોડી લીધા અને બાકીના પસી જોયું જાશે, એવું લાગશે તો ભાડે લઈ લે
હમ, હા ગ-ગરબી જોવા જવાનો પ્લાન હશે ન.
હા, ચોક્કસ. હા, વીકેન્ડ પર જઈએ હા, બીજું એક ખાસ કેવાનું હતું કે ગઈકાલે ગઈ કાલે કોઈ મને સોશિ્યયલ મીડિયા પર ગરબા ના સસ્તા પાસ આપવાની લિંક મોકલી હતી.
હા
બુકિંગ કરવાનું હતું
હમ
બસ હલો
હા બોલો બોલો
ઓકે
હલો
હા તો એ ઓનલાઈન પાસ લેવાના હતા કે નહી
ના ના ના ના નહી લેવાના હ ભાઈ એમાં ફ્રૉડમાં નહી પડવાં નુ ઓનલાઈન હા હા ભાઈ ગયા રવિવારે જ હું માર્કેટમાં ગયો હતો એક મત આભલાવાળું કે દી ગયુ હશે બસ સાઈડ આપવાની બાકી છે. તું તું પણ જાગજે મારી સાથે આપણે બંને સાથે જ શોપિંગ પતાવી દઇએ
બરાબર છે અને શોપિંગમાં તો શું છે કે આપણે જે કંઈ પણ વહીવટ કરીએ એ કેશમાં જ કરવાનો રહેશે અને ઓનલાઈન ઓનલાઈન પેમેન્ટ તો કરવાનું જ નહી કેમ કે ઓનલાઈન પેમેન્ટમાં જયારે બહુ માણસો છેતરી લે છે
હા
રોડ બહુ વધી ગયા છે એટલે પેમેન્ટ તો કેશ જ કરવાનું રહેશે
હા આપણે કેશ જ કરવાનું થાય છે આપણે ઓનલાઈન કરવાનું થતું જ નથી ભાઈ ઓનલાઈન ફ્રોડ બહુ વધી ગયા છે તમે માનશો નહી મેં કપડાં લીધા ઓનલાઈન ક્યું જ નહી ફ્રોડ ના હિસાબે
શુક
મેં તો કેશ જ પેમેન્ટ કર્યું અહીંયા
બરાબર છે તો હવે ક્યાં જવાનો પ્લાન પ્લાન છે
મેં તો પ્લાન છે પણ આપડે ગરબી જોવાનો પ્લાન છે ફેમિલી સાથે
બરાબર છે તમારા એરિયામાં તો બહુ ઘણી જગ્યાએ ગરબી થાય છે તો તમે કઈ કઈ જગ્યાએ જાવ છો.
અમે ને અમે તો ક્યાં હારી લાગશે યાં જશુ મજા આવશે યા ઉભા રેહુ ભાઈ અહિયાંથી એવું લાગે તો ટાઈમ હશે તો ગરબી ગરબી જોઈ ને વળી નાસ્તો બાસતો કરીને ઘરે આવશું-
બરાબર છે લાં અમે તો શું છે કે જોવા તો નથી જતા અમે તો રમવા માટે જ જાય છીએ.
ના હું હું અમે અમે જોવા માટે જ જાયશી પણ હું છેલ્લા છેલ્લા દિવસે જાઉ નવમા નોરતે બો
હમ અમે તો છે ને ચાર વરસે સૌ ફેમિલી સાથે બધા છે ને મોટા ગ્રાઉન્ડ માં જ રમવા જાય છે અને ત્યાં શું ત્યાં માણસો વધારે હોય અને ત્યાંની સાઉન્ડ સિસ્ટમ સાઉન્ડ સિસ્ટમ પણ બહુ જોરદાર હોય છે અને ત્યાં સિંગર પણ સારા સારા આવે છે દર દરરોજ અલગ અલગ સિંગર આવે છે.
હ
અને અમને ત્યાં મજા આવે છે
હાય.
હૂં તો એક થી તો હવે તું કે તારે શું પ્લાન છે હવે?
મારે ને મારો તો ઈ પ્લાન છે કે પેલા ગરબી જોવા જાહું પહી યાંથી નાસ્તો કરશું. પછી નવમાં નોરતે અમે રૂમમાં જાશું, ફેમિલી.
બરાબર છે. તો નાસ્તામાં તો ઈ શું હોય તમારે?
આમાં નાસ્તામાં તો એમાં એવું હે કે રાતે જેવો ટાઈમ એવો નાસ્તો કરવાન થાય. રાતે બાર વાગી જાય તો દુકાન ખુલી હોય તો વળી ચિપ્સોન એવું ખાઈ લે. દાબેલીન એવું.
બરાબર છે. એટલે એ બધું સારું હોય છે, હાઈજેનિક હોય છે કે આમ
ના ના. હાઈજેનિક નુ છે ભાઈ.
બરાબર. બાકી કોણ કોણ જાવ તમે લોકો?
અમે મારા ઘરના જાય, મારા મમ્મી જાય, મારા ભાઈ જાય, મારા ભાભી જાય.
બરાબર. ફેમિલી સાથે જ જાવ બધા એમને.
હમન ને હા. ફેમિલી સાથે જ હો.
ફેમિલી સાથે હોય તો જ મજા આવે ફરવાની બાકી આપડે એકલા જાઈ તો ના મજા આવે.
ફેમિલી તો ભેગી હોવી જ જોઈને ભાઈ. પછી પૂનમ આવે વચમાં. પૂનમના ગરબા રમવાના. છેલ્લો દિવસ
તો નવરાત્રી પુરી થાય તો પૂનમ આવે ને.
હા, નવરાત્રી પઈ જ પૂનમ આવે.
બરાબર છે.
કેમ તમે નથ જાતા રમવા?
અ અમે જાય અમારે પૂનમના દિવસે તો અમારી જે મોટું ગ્રાઉન છે ને ત્યાં પાસે ઈ લોકો પા‌ઇ ગ્રાઉડમાં જે છે યાના યાના જે લોકો એ પાછું પૂનમના દિવસે પણ એ ગરબાનું આયોજન કરે છે એટલે ત્યારે પણ અમે પાસ લઈને જાઈ છી રમવા. આખા ફેમિલી સાથે.
તમે ભાઈબન દોસ્તર નો જાવ?
ભાઈબન દોસ્તાર જાય પણ એ કે એ યાં બધા ભેગા થઈ જાય પણ આઈથી તો અમે બધા જાય ફેમિલી સાથે જ. અને બધા સાથે જ રમતા હો. ભાઈબંધ દોસ્તાર પણ હોય. ફેમિલી મેમ્બર હોય અથવા બીજા કોઈ પણ રિલેટિવ હોય બધા એક સાથે જ રમતા હોય બધા.
હાઅ અ આ ફેર તો નવરાત્રી તો બોઉ જોશથી જામવાની છે ભાઈ.
હા, આ વખતે બઉ ઉત્સાહ છે નવરાત્રી નો અને માણસોનો બોઉ ક્રેઝ વધારે છે આ ફેરે દાંડિયા-રાસ નો. એટલે મજા આવશે આ ફેરે.
આપડે એમાં ભેગા થયું.
હા, ચોક્કસ પાકું આપડે ભેગા થાશું. ચાલો હવે. બાય બાય.
બાય બાય.